હા એ બોલો,
હલો હલો
હા કાઈ ની દુકાન બેઠી
દુકાને બેઠા
હા
ઠે
હા કે એમાં પણ જા હે અટારણમાં પહેલી જને આગડી ફવા થઈ જાહે કામ હતું એ હ કરી નાખું પછી હું તને ફોન કરું હાલો હમભડાય
હલો
હા હલો
હલો હલો કેમ અવાજ નથી આવતો અવાજ કેમ નથી આવતું ઠેક બાર જરીક નીકળો ને
હવે આવે
હા હવે જીરીક આવે
હા હા
કાઈ નહી આપડી દુકાન આવી ગઈ ઉપ ઉપર જણ તું લસન કર નાખને તો કરે અગિયાર વાગી જાહે હો
હા, ઠ
તે હું કહ તું, મેં લેસન કર નાખો ને હું ખરી હામી બેઠો.
એ.
હા, નેટ તો હતું, પણ ઓલા પરીક્ષા પૂરું કરી દીધું. રિસલ્ટ તો છે, કાલે પમદી જ કર્યાવુ. હલો. હલો, હું રિસાસ તો કવ કાલ જ કરાવવું, પણ નેટ નોતું. આ પહેલાં પૂરું કરી દીધું તું. હાલો‌.
ફોન દઉ.
હાલો. તું બારી નીકળને‌. તું એકમાળી રે ને ક અવાજ આવે.
અલે, હું આહીં વાડીમાં પીપર હઠ બેઠી.
એવું સે.
અહીંયા હું તો ફૂલ ઓલામાં બેઠીશ, તમારે જ નથી, ઓલું થતું હે.
હા, હવે આવે?
હા, હવે આઇવો.
હા, સો
થોડાક આમ હા, એવું હા, સો માંહેનું એમ જ થાય, કવરેજ નઈ. કી જાય, હમ, દુકાને હું કામ કરું?
કંઈ નઈ, બેઠી અત્યારમાં બધું કામ હતું એ કૈર નાખ્યું. હજી માં હુતાશે, તે કોઈ જાગે ન પસી સા બનાઈ દઉ અમથું
એ.
હા, સાવન છે. ન તો આ તોઈ જાહે. કા આજના દિ એ ની જાવ કાલ થી મારે જઈ જાાવુ. હવે હું ફોટો હે.
પાર્લરમાં આવવાના.
હા, આવવાનું જ હોય ને, ઘેરે હોય તો આવીએ.
માર હંજાના ફોર્મએ ભરાવાના સે.
હમણાં.
કામ પૂરું થાહે પસી.
હા, હા, આનું જ.
ભરવાના સે.
હવે આ તો ફોર્મ ભરાહે ત્યાં હુધી તો હાલહી. આ ફોર્મ બે-બે ભરવાના સે. ફોનમાં એટલે ત્યાં હુધી તો હાલી એ.
હ, એ આ પૂરા થાય પસી હંસના.
હા, પસી હંસાના ફોર્મ ભરાહે નવે સરથી પાસા.
હા, તે ભરદો આપડે હું વાંધો ભરવાના જ હોય ને.
હમ, ભરવાના જ હોય ને, બપોર હુધી ઈ કામ શીખવા જાહુ ને બપોરનું. ખેતી નું કામ કરશું નેડવા.
હા, તો એમજ ને બપોર હુધી દાડી એ જાહુ બપોર ની વહી આવઈશું બીજું હું.
આ બે
હમ.
આ બે ભેરા એમ એમાં ભર દેહુ બે.
હા, હા, તો એમજ ને એ એક વખતે સમય કામ આવે ને, આપડે કાઈ પણ, કાઈ પણ આપડે કાંઈ કરવું હોય તો, ઈ કામ આવેને.
હા, પેલું બપોર હુધી નેડવા જવાય બપોરનું ઈ કામ શીખાય.
હા તો એમજને આમે આપડે બીજું કાઈ કામ તો નથી. નીંદવાનું ને એવું કામ છે.
હા નિંદવા જાઈએ ને ઘરના કામ કરીએ ને બસ એવા કામ બધા
એવું કામ સે આપડે બીજું તો હું હોય, તો આમાં વરષા જેમ ચાલુન ચાલુ રે હવે આમાં ખરું નિંદવાએ જવાઈ.
આમાં થોડું મારે થોડુંક નીંદવાનું બાકી રઈ ગયું છે. સોયા બી માંથી હવે સાડવા ખેંચવાના એવા સાથ દાડા થઈ ગયા.
સોયા બેહારા થઈ ગયા.
હા, મારા હારા ઉગી ગયા.
બધાએ સોયા બીજ વાયા હેં.
હા વીઘાનું સે તેના પછી વીઘામાં તો હું બીજું કરવું નઈકરા સોયાબી કર નાઈખા ને હવે ઈ કાઢી ને પહી ગવાર કરશું.
હા, હા.
થોડું થોડું કામ આ વેલા હર વેલા થઇ જાય એટલે ગવાર નું કામ ઓલું થાય.
હા એકએદા નિદા કે નથ નિદા હજી.
દાસ
હા.
ધીરે ધીરે નેધવું બપોર સુધી નેધવા જામ ને બપો ને પ્લર માં.
હા તે પણ બપોર જ એમાં એવું છે હમણાં તો વરસાદ ચાલુ જ છે. તો આવા વરસાદ ન તો કઈ નિનીંદવાનું હલે જ નહી.
નાહી તો ઘડી ઘડી કા ઓલું કરીયે.
હાથી એમજ ને કામ ન વલું હોય. ત્યાં બપોર સુધી થાય આપડે ખેતર નું. બપોરનું તો આપડે ફરજિયાત આવું જ પડે.
હા જવું જ પડે ફરજિયાત. પખવાડે તો જવાઈેસ ને ફરી માસેથી ઓલું પૈસા ભરી ને શીખવું એના કર
હા.
ફરીમાં થાય તો મફત માં હીખ પાડે તો આપડે શું વાંધો.
કઈ વાંધો નહી આપડે શું વાંચવા આમે પરીક્ષા કરીને શીખવા જાય. તો નથી જવો પડતો ટાઈમ નથી. ગાડવો પડતો એ આપડે હા
પછી આપડે જવામાંમાં હું વાંધો.
કઈ વાંધો નથી આપડે.
હમ હ આપડા.
બધું કામ થઈ ગયું હ તમ ફોન કરી લને. કામ કરતા જઈ ને પણ મ આ
હા તો એમ ને હુંય જોઉ અત્યારમાં કપડા થોઈ ને ખા પછી બધું કામ કર ના બપોરનુંું રાંધવાનું રહ્યું જે માં જખી તો એને સા બનાઈ દે ને ખાવા પી ને એવુંું પાછું કામ કરે પાછું એ જાગશે તો કામ ખા હું આતો મારી આવ ક્યાં સુજ તો કઈ થાય નઈ.
એ નહી. ત્યાં સુધી કઈ થાય ન નહી એવું તો કામ આપડે હોય કરે ઘરના કામ તો
જેના હૈ. એના લુગડા પાછ થા થા. એ એ પાછ હ. હું કકે હું કામ કરી નાખ હા હા.
હા. મનીન પૂરો કરીએ અનેને માલ ને વંદા કરીએ ને એવું બધું.
હા શું રણના છે દાડી એવી
હા એઈ તો કે દીની આવી ગઈ નથી આપી
નહી હજ મારેને થાય રે
હ પણ તમારે આવીશ પણ તમે નતા ને હમનેં એને કાલ ફુલાઈ ગયું
હા
હા હું એને આ રોંઢે આવશું ને ત કે અહીં સુડાાવવા એને
હા હા
તરત આા ઓલી તે દી મેં પખાઈને તમને ી ગું ને તે દી જ આપી ગયા
કી છેને
આ એ નથી આપી એજી બે દ
એ તો આપે બે ની અડધી અડધી છે ને
હા અને હું પાસે અડધો દી પછી બીજે દી ગઈથી ડતી દાડી છે
હા હા
હમ એ તો એને બે દી પશી કીદુ
હા..
હમ..
હા જયારે આખો માંથી
કેલ બેલ
હા.. અમ
કેલ ભેગ ચતાથી કીધું, તું તું બેી પછી દઈ જાય.
હા.. હા.. શીટી જઈ કામ ટમ હો તો દઈ જ બીજુ હું.
હા.. હા.. તે લેઈજા હે.
હમ..
રામ નિકિત તોફા જવાની છે. થીશુ ફજવાન થાહે એેનિના
તારા લતાઈ ન
હા.. અ.. વરાઆપ નીકલે
એ તો પણ આ વાનેથોરી થાહે, ત વરા નીકળશે તો જહો ને.
એટલે વરાપની દયને અત્યારે થોડી.
હજુ તો, વરસાદ ચાલુ ચાલુ રે આમાં થોડું જવાય.
એ ઈ વરાબ નીકળએે પછી, સુરનના જવાન થાયને અદવા પછી સોન.. નાનેદ્વાર જવાનું છે, મેડવી
કોના તોન્ડવિ મડવીછેને.
હા એની બે ખેતર માં મેડવાની છે
ગેય વાત
હા, બે વાલીમાં કોણ મારી પાસે આવાનું? એ રો રો કરવાનો થઈ જાય ઘણું માની એતી થાહે જ્્યાદવાનું બેગ કેની નાજાવ થાહે બે એક બેદી શૂર ના દાડવા કેસવના સે.. વિમાન
હ..
કે નાદા. હું દબનું એવું બધું કર છું.... હા..
હાતો ગહ કોનાશ ત જહે બીજુ તું હું.
સુરનના તો જવાનું જ હતું. પણ હમને, આ વરસાદની હિસાબે બંધ રાખું.
હા હા એ તો વરસાદ પણ, આમાં વરસાદ ચાલુ... ચાલો રગડે તો હરવડે હરવડે આવતો હોય, તો એમ થાય કે, હરોવડે હરોવડે આવ.
હા.
એક તારો ટે ટે ટે ચાલે રે
તો કેદીના મા અગાહી અગાહી કરે પણ, અગાહી માં કા કાય સે.
નય નય
અગાહી માં કઈ ને અગાહી છે કે, અગાહી છે, તો અગાહી તો?
હા...
હમ્મ એવા ઘરના કામ કરીએ સાટાના અને..
બ બીજું તો હું વરસાદના...
ખેતરમા ઘડી બકાલું સોફા જાયને, એવું બધયે
હા, એવું થાય કે, નીંદવાનુંને એવું, તો થાય ની.
નઈ એવું કઈ થાય ની.
આમ નામ રહે તો, બિયાર ફેળઈ જાહે
બખાલું છાલના એહે
હા એટલે કે, તો આવું રહે તો તો આવું. હડગું ખસ પડશ હા હાલો
એટલે ને એવું કામ હમ્મ
મારતો કઈ સમય નથી હવે તો ઈ દાડીઓ હાલે તો જવાનું થાય ત્યાં લગી તો કઈ થાય નહી
હા અમારે એમ જ થાય ને દાડીયુ હાલે તો અ નેદવાને ખોદવા જાયને આ વિઘોસ એ એમાં બે દી ત્રણ દી માં ત
હા
હા થઈ જાય કામી અણધી માં
તે જઈન પપ્પા આગડી ગયા બોલે પોણે લ આસન કઠાવા જવાના તમ ગ
ગાડીનું કે દીનું ફોર્મ ભરેલું છે એટ ત્રય દેવા જ આવે પેલા એક દ ગયા આખો દી ભાંગ ગયો એ કઈ વાર નઈ આ જઈ જાવ વસો વરસાદ છે તું આઈ ગયા પછી હું કરવું હોય તો કેટલાક દી વાટે રહેવું અડધા પૈસા ઘરેલા છેને અર્થા આજે બાકી છે
કરાવવું પડે ઈ તો કરાવવું જ પડે
પૈસા હજી બાકી છે ને અર્ધા ફેરાતી ટ્રાય દી આવે તો વળ કક લન થાય ને પછી પાછી આમ લાંબા રૂટ ના ફાડ આવે કે નહી તો એમાં પછી લાયસન તો જોઈ જ એમનેમ તો આપડે એમનેમ તો કઈ થવાનું જ નથી આ એટલામાં તો એટલા મને એટલામાં તો હેલા કરે પેલા મ ન હાલે ને એમ જ ને પણ એ નકા મા રો એની કરતા કઠી લવા બીજું કર
હા ખોટા રોકે ને ઓલા બે ત્રણ હજાર રૂપિયા ને દેવો અને ઓલ મારી બાપો કરવો ને ખોટાક ખાવાનું
તો તહીયાં દેવાનું રે
હા એ તો એટ હડીને વય જાય
આપણેે તો ખટઓજાગરા કરીરીયે એવ થયે
હમ્મ હમ્મ એના કરતા ત ખાય એ પોહાય ઓલું બ પકડે ને ભરવા અને ઓલા કરવા તેના કરકે હમ્મ માર વેડિંગું પીસયુ તું
હલો.
મે રેડી મેકવારની
હલો.
હા.
હા-હા.
બોરો મેકો મે ગોળી કરવાની
ના ઈતો ભૂલાઈ ગયું મને
પૂછી લેજો તો મને કેજો તો એઈ પ્રમાણે મને હુંટી લેતી આવું
આવા વરસાદ નું ખરું હાલ છે ને ઓલા માં શિયાડા નાખવા પડે ને પાછા
એટલે અત્યારે